હલો હાએ ઓળખાણ પડી
હા હા ઓળખાણ તો પડે ને કેમ ના પડે
હે ના કોને
અરે તમને ભૂલાતું હોય.
હમ શું કરે આજકાલ દેખાતી નહીં ઘરે નહી આવતી
અરે થોડી બિઝી છું અત્યારે.
ઓહ.
એટલે.
કોલેજ ચાલુ છે કે જોબ વોક બી ચાલુ કરી દીધી.
અરે કોલેજ જોડે જોબ ચાલુ છે ને એટલે ટાઈમ નથી મળતી.
સરસ લે સારું કેવાય.
હ કોલેજ બા એક વાગે પતે પછી ચાર થી આઠ નું એક ટ્યુશન ક્લાસીસમાં જોઈન થઈ છું.
તો ત્યાં જઉ
બરાબર શું ચાલે બીજું કે.
બસ જો ચાલે છે કેટલા દિવસ પછી તમે ફોન કર્યો
અરે હા યાર મે કીધું આજે તો મારે તને ફોન કરવો જ છે કાલે રાત્રે તને વાત કરી હતી પછી મે કહ્યું મોર્નિંગ માં કોલ કરીસ શાંતિથી. એટલે મેં કીધું લઇ અવે ફોન કરવા દે બહુ ટાઈમ થયો મેં કીધું. કહેસે કે મને તો ભૂલી જ ગઈ એટલે ફોન કરવા દે એવરી ટાઈમ ત કોલ કરું છો. અને મને એવું થયું કે આજે હું ફોન કરું તને.
મેં વિચાર્યું જ હતું આ વખતે જો તમારો ફોન ના આયો હોત તો મેં ના જ કર્યો હોત.
માને લાગ્યું જશે એવરી ટાઈમ હું બહુ બીઝી રહું છું યાર. બો બીજી સ્ટડી થઈ ગયો છે તો મેં કીધું લાવ હવે આજે તો હું ફ્રી થઈ ને પન્ના ફોન કરું શું કે છે બોલો.
બરાબર.
શું ચાલે જોબ બોબ બધુ ઓનલાઈન
બહુ જ થાકી જવાય છે.
શું કરવાનું કે થાકી જવાય.
તને અહિયાં તો બાકી ફ્રીલાન્સર ના પ્રોજેક્ટ એવું બધું બી આપે તો? એમાં પણ જોઈન્ટ થઉ છું એટલે એ બી કરું સાઈડ બાય સાઈડ.
ઓ! એ શું હોય છે મને જરાક સમજાવીશ?
એમાં આપડે ગુજરાતીનું ટ્રસ્ટ કરવાનું એઆઈને ટ્રેનિંગ આપે
ઓહો! બરાબર.
કોઈ ની જરૂર હોય તો કે જે હું જોઈન થઈ જઈશ.
વાંધો નહી થઈ જજો જોઈન બઉ બધાની જરૂર છે તમારા રેફરન્સમાં હોય તો પણ કેજો.
પાક્કું કેવી આંટી હા લેપટોપ તો વાંધો નહી. ફોનથી નહીં થાય હે ને લેપટોપ જોઈએ. હા છે છે છે.
ઓકે તો તો કઈ વાંધો નથી.
હમ.
સારી આ
હને હાચી વાત છે. એજ મેં સાંભળ્યું છે
ના સારું છે ટ્રાય કરવા જેવું જ છે અને અહિયાં અમારે સર છે એ જ આપે છે આ બધું
ઓકે સરસ.
હમ.
એ બીજું શુ ચાલે.
હ તો તમારી કોલેજ તો પૂરી થઈ ગઈ ને.
હા યાર કોલેજ પતી ગઈ બીએડ ને પછી આપણે બીએ કરી પછી આપડે અલગ થાય ને બીએડ કર
બરાબર.
અવે અત્યારે તો મજા આવે છોકરાઓ
હા એ તો છે ટાઈમ નીકળી જાય આપડુ.
હ યાર ટાઈમ જાય નહી યાર બીજું કર્યું
હા ટાઈમ ના નીકળે તેમ ત શું કરીએ આખો દિવસ ઘરે.
ટાઈમ જવો જોઈએ પ્લસ તમને અત્યારનું થોડું શીખવા મળે બધું બેનિફિટ રહે ને અહીંયા.
હમ.
અઝુ આપણે ભણેલા સુ કામના. એના કરતા બેટર છે કે આપણે વર્ક કરીએ ફ્રી રહીએ રાઈટ.
હમ બરાબ
લાઈફ મા એટલું બીઝ રેવાનું ને કે બીજું કામ સિવાય બધું વિચારવા
હમ એ તો વાત સાચી છે.
હમ. અત્યારની ટેકનોલોજીસ આપડ કે કેટલું બધું આગળ જતું રહ્યું છે પછી આપડે પછી શીખવું પડે ને યાર. એટલે તો હું તને કવ છુ તું જે વાત કરી ને મને એમાં જોઈને મને એજ વિચાર આવે છે. હાસ મે તને એટલે ફોન કર્યો એ ભાઈ એને, પૂછવા દે બીકોઝ આનું તને નોલેજ વધારે હશે જ‌,
હા, હા, હા છે, જ અત્યારે હું આ એકેડેમીમાં જોઈએ. થઈને ત્યારે મને આના બારેમાં વધારે નોલેજ આવી કેમ કે, અહીયાં સર આપે જ છે, તો સર મારા જોડે તો પેલા ક્યાં લેપટોપ હતું. આતો મને સરે કીધું ને એટલે મેં લેપટોપ લીધું‌
હું, હ, હ, હ,
એબી એજે હું તને કઉ છું, ને ગુજરાતી ટ્રાન્સ્ક્રિપ્શન વાળું એ ફોનમાં હતું તો મેં. ફોન માંથી, એ કામ કર્યું અને બહુ સારી એવી અર્નિંગ થઈને તો અડધા પૈસા તો મેં મારા નાખા. ખ્યાં છે, લેપટોપમાં.
ઓ સરસ સરસ સારું. ઓપોર્ચ્યુનિટી સારી કહેવાય તો પછી,
બહુ સારું છે, હુંતો તને કઉ છું, કે તમે ભી આવી જાવ.
હું ઓકે ઓ વાત બાજુ,
તો હા હા ચોક્કસ કરીશ, થોડા દિવસ એવું લાગશે કે કંટાળો આવે છે, આમ આવે છે. પણ જયારે પૈસા આવશેને ત્યારે બહુ જ મજા આવશે.
હ રાટ રાઈટ કંઈ જગ્યાએ, ગયા છે, એક્ઝેક્ટલી એડ્રેસ એવું કંઈશ.
હા આપડે ઝુડિયો છે, ને વાનિયા વાળા આગળ.
હું, હું, હું, આપડે નડિયાદ જ છે, ને
હા, હા એની બાજુમાં છે.
ઓકે, વાત કરી જોજે એવું હશે તો પછી હું અહીંયાનું પતાયદે પછી. અ પાર્ટ ટાઈમમાં ત્યા આની જોવાનું,
હું વાત કરી જોઈશ અને જે હશે તમને કહીશ,
હા ભૂલથી નહીં પૂછી તોજો સર શું કે છે, પછી પાર્ટ ટાઈમ તે આઈ છે.
હ હા પાર્ટ ટાઈમ હું પૂછી જાઉએ પાર્ટ ટાઈમમાં પણ ચાર થી આઠ હોય.
સવારે સાંજે ચાર થયા એવું છે.
હા પછી અવાજ છે, ને
હા આ મટ મરા, હા કે બીજું,
કરી સરથી અને રાત્રે તમને ફોન કરો કેશું કે છે,
ઓકે ચોક્કસ બોલ બીજું શું, કે છે, શું કરે આટી અંકલ બધા મજામાં,
હો બધા મજામાં છે,
સરસ,
તમાર ત્યાં કેમ છે, બધા ઘરે.
બસજો બધા ઓલવેજ, ચાલે છે શાંતિ એકદમ
હમ બરાબર
તેહવારો આવશે એટલે અવે આવે છે કોઈ મળતું નથી યાર બ ધાને મળવું છે એક વાર મેં કીધું બધા ભેગા થઈએ કશે જઈએ ડિનર માટે જઈએ ડિનર માટે ક્યાં જવાય નડિયાદમાં
અઈયા તો નડિિયાદમાં તો એવી કોઈ સારું નથી
ના અવે છે જ યાર નું જમવાનું સરસ છે યાર મન તો ભાયુ
એવું છે ત્યાં સારું મળે છ?
હં રેટ્રો વિસ્ટો સરસ મળે છે આપડે યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર બન્યું ને એની બાજુમાં છે ટેરેસ છે આખું રેસ્ટોરન્ટ ટેરેસ રેસ્ટોરન્ટ છે મસ્ છે યાર એની નાન તુ ટેસ્ટ કરુ ને યાર તને ભાવશે જ
એવુ છે બરાબર
તને પાતળી હોય છે બીજી બધી હોટલો જેવું ના હોય પછી મેંગો કોટયાર છે ને એનું બી સરસ છે મને એનુ ફૂડ બઉ ભાયુ
તો સારું જ છે.
હમ્મ પછી બી નાઈન નું બી સરસ છે પણ બી નાઈનમાં કેવું છે વેજ નોનવેજ બંનેવ છે. એટલે મને થોડું એક જ વાર ગઈ પછી મને મન નહી થતું ભેગુ છે ને એટલા માટે
હં તો તો ત્યાં ના જવાય
હં બિકોઝ આઈ એમ પ્યોર વેજિટેરિયન એટલે પછી મસ્ટ બી હું ત્યાં થોડું અવોઈડ કરું છુ બાકી ત્યાંનુ ફુડ બઉ ફાઈન હોય છે ગેયલી ને ત્યારે મને એક્ચ્યુલી બો ખાસ આઈડિયા ની અતો. પણ આ થાય છે એ લોકો કશું એવું કરતા નઈ હોય લાઈક પણ આપ પડી આજુબાજુ પછી નોનવેજ ખાતું હોય તો આપણને પછી મન ના થાય ખાવાનું બીજું કઈ
ના એ તો છે એવી હોટલ માં જ ના જઈએ આપડે.
એજ ને યાર બાકી તો ફૂડ તો યાર બઉ સરસ છે એ બી મેં અમે લોકોએ સ્ટાર્ટર માં ચીઝ સિગાર મંગાઈલીને યાર શું ચીઝ શિગાર અતી જોરદાર બનાવી અતી. સબ્જીનો ટેસ્ટ વેસ્ટ બધું સારું જ અતુ એક એક વાર જવાય લાઈક પણ પેલું કેવું મ માઈન્ડ માં આપડાને ખબર હોય ને કે અઈયા આવું છે તો પછી મ ના થાય જવાનું સમજ બાકી વાંધો ના આવે જવાય સમજી‌.
હાં.
અને આપણને ખબર છે કે ત્યાં વેજ નોનવેજ મિક્સ છે એટલે આપણને પછી મન ના થાય જવાનું.
ના થાય મન તો શું ખાવાની ઈચ્છા જ ના થાય.
અને યાર આજુબાજુ બધા યાર એવું બી નોનવેજને એવુ ખાતા હોય ને તો ઉં મન નઈ થતું ખાવાનું જ નઈ ભાવે.
જાય જ નહી મોઢામાં
બાકી રાખી ગ્યા પણ મને બઉ જ સારું ફૂડ લાગ્યું ને એમ તો જો રેટ્રો વિસ્ટો છે પછી આપડે મેંગોનું મેં તને કહ્યુ એ બી નાઈન નું બી સારું હતું. ધેન અ એકવેનોઝનું ઠીક ઠીક એટલું બઉ જસ્ટ વાવ એવું નતું પછી બ્લુબેરી સીઝનર યાર બ્લુબેરી નું બ્લુબેરી સ્પેશિયલ સિઝનર દું ટ્રાય કરું ને બસ મત જઈ જાય જોરદાર હે ને મસ્ત છે એનું સિઝલર મને સિધર્ભાવ અમે લોકો કો બ્લુબેરી સ્પેશલ મંગાયેલું સરસ હતું. પછી બીજે તમે હુ હમ્મ આપડે પોપટોઝ નો પિઝઝા આઈ લવ
હમ્મ‌ એ બી બહુ સારા હોય અમે લોકો હમણાં બે ત્રણ દિવસ પેલા જ ગયા હતા.
હ તો મને ફોન ના કરાય તું એ બાજુ આવી હતી તો હું આવત
અરે અમે લોકો આવયા હતા અમારો સ્ટાફ હતો બધો
ઓ ઓકે ઓકે અચ્છા.
હું એકલી આવું ને તમને ફોન ના કરું એવું થાય.
હા બીજી વાર આવું તો યાદ કરજે સારું બકા મારે થોડું કામ છે. મને કોલ આવે છે હું તને પછી આપણે વાત કરીએ ઓકે.
ઓકે ઓકે સારું ચાલ બાય.